હલો. હા. હલો. હલો. હા.
કેમ છે?
હા મજામાં. તમે કેમ છે. હા હું આવું ને. મારી તબિયત નથી હારું છે, એટલે ની આવુ.
શું થયું તાર તબિયતને?
બુખાર, ખાંસી.
હા, એ તો મને પણ થઈ ગ્યું છે. શરદી થઈ ગ્યું છે મને.
એટલે જ ની આવું.
હાં, હું પણ જોઈ રહ્યું કે એ આવે ની.
હમ્મ, તમે હું કરો?
કાંઈ ની, એમજ બેસેલી છું.
તાં જમ્માનું થઈ ગીયુ?
હા.
શું જમી?
દાલ ચાવલ, દાળ ભાત અને સબ્જી.
સારું, મેં પણ એજ કરેલું.
હમ્મ.
ઔર બતાઓ.
કોલેજ ગેેઈલી હતી?
હા ગેલી હતી.
હં તારો અવાજ ની આવતું.
હાં ગેલી હતી કોલેજ.
તું ક્યાં છે બેસેલી, આવાજ ની આવતું છે.
હું ઘરમાં જ છું, હલો.
હલો.
હલો.
આવે છે અવાજ?
હા.
બોલ હવે.
હમ્મ.
શું કરેલી કોલેજમાં જઈ ને આજે.
જે તો હું કાંઈ ની, ભણતી હતી. લેક્ચર અટેન્ડ કરવા બસ.
આજે તો મોસમ પણ સારું છે ને!
હાં, ધૂપ પણ છે.
એજ તો, ની તો રોજે જ વરસાદ તો થાય જ તો એટલું પ ગરમી પણ કરી દીધું છે.
આજે, આજે, આજે હું તમારા ઘેરે આવું.
પાક્કુ!
હા
ઠીક છે, જોઈશ મે રાહ તારી
તો મારા માટે લઈ આવજે, ઠીક છે. પુડી સબ્જી
હ, અમણાં?
મજાક કરીયા કરું યાર
ઓકે કાંઈ ની.
મારી ના મોટી બેનની એ દીકરી છે ને બો પરેસાન કરીયા કરે બધાને
મને ખબર છે એ બોત
તો તું જોયું એને ને. તો બહ પરેશાન કરી. બહુ ખતરના. તું તો એને પેલા દિવસે જ જોયું ને.
હમ.
બહ પરેશાન કરે બધાને. મારી એક બેહેન તો જોબ જાય એક બેહેન તો કોલેજ જાય. એકલી જ મેં ઘર માં રહું તો મને બહુ પરેશાન કરીએ કરે.
હે
ઓર તું બતાવ કાંઈ.
હું લગતી છ હું ભરતી છું હમણાં.
હોમવર્ક કરતી છે હા મારી બેન પણ હોમવર્ક કરે છે.
આજેવ કેલી કોલેજ ગેલી હતી.
કોણ મેં?
નીની.
મેં તો જાઉ થોડી મેં તો ઘરે રહું ને મારી બેહેને ગેલી હતી આજે.
હા મણે ની મયલી એટલે.
મારી બેહેને ગેલી હતી.
મને ની મયલી હતી આજે.
હા.
મને ની મયડી હતી.
તને ની મડેલી હતી.
અહ.
તને કેમ ની મળેલી હતી.
મને નિહાવર. હ હમ હમ.
ઓર બતાવ તું પૂડી સબ્જી કેવી રીતે બનાય છે સબ્જી.
સબ્જી તો મસ્ત
તમાર અ તમારા સબ્જી બહ ફાઈન લાગે મને. પૂડી સબ્જી હા તને મારું બિરયાની પસંદ છે ને?
બહ
આવજે મારા હાથે બિરયાની ખાવા માટે.
હા કે નહી.
મેં તો તને એકબ એક વખત આપેલી હતી ને કેવું લાગ્યું?
મને બોહ હારું લાગ્યું મારા ભાઈ બી ખાધી હતી.
પછી એક વાર ખેલાવીશ અલગ બિરયાની.
બધા શું કરે?
હમ બધા એમજ બેસે લ છી કોઈ સોવે છે કોઈ હોમવર્ક કર્યા કરે.
પીસની આયવી.
નથી કામ પન નથી આવેલું છે ત્રણ દિવસથી નથી આવતું એમ જ બેસેલી છે ઘરે. મે સો તા મારી બેને કીધેલીું કે તું કાલે આવાની તો પણ તું આવેલી નથી અમે પણ બીજા ઘે ઘરે ગેલા હતા કાલે. એ ત્યાં દાવત હતો. તો રાત્રે દસ અગિયાર વાગે આવેલી ઘરે.
પાંચ વાગ્યા સુધી આવું.
આજે તો જાવાનું છે ગાર્ડન. મારીએ નાન્લી ને લઈ ને બહ ઘરમાં પરેશાન કરે બધાને મો ફક્ત મોબાઈલ જોયા જ કરે.
કેટલા વાગે જવાનું.
ચા પાંચ વાગ્યા સુધી જવાના.
ઓકે તો હું પર આવીશ.
હા આવી જજે તું પણ મોસમ પણ કેટલ સારું છે ને.
હમ.
થોડું મોસમ ઠંડુ ઠંડુ ગાર્ડનમાં બેસીને વાતાવરણ જોઈ લીએ. બેડમિન્ટન લઈને આવીશ ઠીક છે.
ઓકે.
રાજી નાજિયા નેલ નાજિયા ને પણ લઈ આવીશ.
તમે ગાર્ડન જઈશું તો મને કોલ કર જે.
હા તને કોલ કરીશું તને રાસ્તો થી ઉચકી લેવા.
હા આ આ આ. કાલે મારો હોમવર્ક ચેક થશે.
તારુ હોમવર્ક
કેટલું બાકી છે હા.
ને સારું ને કરી લેજે ટાઈમ છે ને હજુ. તારા કોલેજ નો ટાઈમ કેટલો છે એજ થે જે મારી બેહેન ના છે.
હા.
તો તો સારું જ છે ને. જો એ કોલેજ સવા કોલેજ કોલેજ સવારે અને જોબ જોબ કરે છે તું?
નીની.
જો ગોંધેલી નથી ક્યાંય પણ.
એ માર થર્ડ યર છે ને એટલે હું હમણાં જોબ ની કરવાનું.
તો લાસ્ટ યર ચાલે.
હા.
તો સારું ને તો એછા એ થઈ જાય તો એમ તો પાચ ટાઈમ કોઈ આપે પણ નઈ ને.
ની આપે ને હાફ ટેમ.
એજ તો મારી બેહેન તો હોદે છે પર પાચ ટાઈમ તો કોઈ આપે જ નહી મારી એક બેહેન કરતી છે તો તો એક કોલેજ તું કરેલી નથી એ. હા એ તો ફૂલ ટાઈમ કરે છે દસ વાગ્યા થી સાડા છ વાગ્યા સુધી. એનો ટાઈમ બરાબર છે પર એક સાલના એ ડ્રોપ લી છે. લીધેલી છે તો જો પછી શું કરશે
તે હાલ
તારા પણ થઈ જશે તો એ તો સાડા છ વાગે આવી જાય છ વાગે નીકળે ત્યાંથી સાડા છ વાગે આવી જાય
હા ઘણું મત પણ થઈ જશે ફે હું ઇન્ટરનશીપ માટે જવાની
સારું ને તો
પતાની તમને ખબર છે માર ભાઈને એક્સિડેન્ટ થઈ ગયા
કેવી રીતે
બાઇકથી
હા
એના હાથ તૂટી ગયા
તો પછી
પછી કઈ આજુ હમણાં તો ઠીક છે સ્કૂલ ગેલા છે
એ હાથ તૂ હાથ તૂટી ગયા તો પણ સ્સ્કૂલ ગયેલા છે
અરે ઉંગલીી ઉંગળી ટોટે ઉંગલીી
હ આંગળી તૂટી છે
હમ લાસ્ટ વાડી
તૂટી ગઈ છે એકદમ
હા
તો પ્ટી વટી લગાવી લે કે ડોક્ટર
હા હા પ્ટી વ્ટટી સબ વગેરે ડોક્ટર પાસે ભી ગેલા
આ લોકો કેવી રીતે ગાડી ચલાવે છે
નહી નહી એના એ મારા ભાઈના કોઈ ગલતી નથી હતી
તો
પપ એલાના હું બુ સ્વીટસ આપતો રહ્યા છે એટલે ટક્કર ના આપી
હા એટલા માટે ટક્કર થઈ ગયા ને
મારો ભાઈ તો બેહોશ થઈ ગયા હમણાં એ
આમાં
કાણાજી એ બચાવી લીધું મને એક
સારું ને તોું ઓર બતાવ તારે ઘરે તું એકલી છે
હા હમણાં કલી જ છેું
તારા ઘરે પણ આવીશ
હા આવજો
અત્યારે તો પીસસ નથી આવતો છે આવીશ તું લઈ જા ને તો બેડ મેં તો કીધેલું છે તને મારા ઘરે તો બહેન પણ આવી ગયા તું લઈ ની ગેલી તો એક વાર આ એક વખત આવેલી તું તો આ આવેલી નથી પછી
હા લઈ જાઓ લઇ જાઓ હમણાં તો નહી લઈ જાઓ આ
હા જય્યારે તને ટાઈમ મળશે ને તું લઇ જજે.
ઓકે.
ચાલ તો ઠીક છે મારી મમ્મી બોલાવે છે.
ઓકે.
ઠીક.